હલો.
હેલો.
કેમ છો બેન મજામાં.
હા મજામાં તમે કેમ છો.
હું પણ એકદમ મજામાં જો અત્યારનો હું બેઠી બેઠી જ સેતા સાતે. કે હમણાં એમ. એક બેન આવ્યા હતા પડોશ માંથી તો એ કે બહુ કંટાળો આવે છે બહુ કંટાળો આવે છે. આખો દિવસ કારણ કેમકે.
હમ.
આખો દિવસ એમને હસબન્ડ બહાર હોય અને એમના દીકરા દીકરી બને ભણવાગયા હોય. એટલે એમ કે આખો દિવસ મારે એકલા એકલા શું કરું હું ઘરનું કામ કરું રસોઈ કરું. પછી મારે શું કરવાનું તો મેં કીધું અ એટલા મને આજે. બાર આવતો હતો કે માણસને કોઈ શોખ હોય ને તો એના આધારે. એને જીવનમાં કઈક કંટાળોતો હોય ને ક્યારે કઈ તો શોખ ને આધારે વ્યક્તિ. ફ્રેશ થઈ શકાય આમ તરો તાજા થઈ શકાય નથી ઘણાને સંગીત ના શોખ. તો ચિત્ર નો ફરવા ફરવાનો શોખ હોય ઘણાને પુસ્તકો વાંચવાનો શોખ હોય. અને મને એમ વિચાર આવે છે કે શોખ વગર નું જીવન છે ને. સાદું લાગે આમ એકદમ નિનીરસ જેવું કહીએ ને એવું. કારણ કે તમે આખો દિવસ માત્ર કામ કરો. રોજિંદી ક્રિયાઓ તમારી કરો જમવાનું છે સુવાનું છે આ છે તે છે. પછી માણસ નું જીવન આમ શિથિલ થઈ જાય પછી. ક્યારે કઈ આમ આપણને એમ થતું હોય બોરડમપ થાય આમ એકદમ કંટાળો આવે. ત્યારે ફ્રેશ થવાનું એક માત્ર સાધન મને તો એમ લાગે છે કે શોખ. માણસ ને શોખ હોય તો ચાલો ચિત્રકાર પીછી ને. ચિત્ર પોથીને કલર લઈને બેસી જાય ને ચિત્ર કરે તો મસ્ત. એ ફ્રેશ થઈ જાય સંગીતકાર એકાદ બે ગીતો ગાઈ લે. તબલાઓગાડી લે આ તે કરે તો ફ્રેશ થઈ જાય, તો મને એવું લાગે છે કે દરેક માણસ ને કોઈ કોઈ શોખ કેળવો જ જોઈએ બરોબર ને બેન તમારું શું કેવું છે?
સાવ સાચી વાત છે બેન તમારી. હું એવું માનું છું કે જીવન જીવવા માટે ખાવું. પીવું શ્વાસ ઊંઘ બધું જરૂરી છે. એવી રીતે માણસને પોતાનો શોખ જાળવી રાખવો જરૂરી છે. કારણ કે શોખ થી. મન પ્રફુલ્લિત રહે છે અને જેમ શરીર તંદુરસ્ત હોય એ જરૂરી છે એવી રીતે. મન તંદુરસ્ત હોય ને એ જરૂરી છે. શોખ કોઈ પણ હોય શકે, હરવું. ફરવું, સંગીત વગાડવું, ગાવું. ગમે એ શોખ હોય હું તમને મારી જ વાત કરું ને. તો મને રસોઈ નો ખુબ શોખ છે, અને મારી દીકરીને નવું નવું જમવાનો શોખ છે, તો હું સાંજે મને કંટાળો આવે ને તો હું કોઈ નવી રસોઈ બનાવવા બેસી જાઉ. અને એનેથી બે વસ્તુ થાય. એને નવું ખાવાય મળે અને હું ફ્રેશ થઈ જાઊં. એવી રીતે મારો સરસ રીતે સમય પસાર થઈ જાય. એવી જ રીતે હું તમને બીજી વાત કરું ને તો મારી સોસાયટીમાં છે ને. બધા લગભગ જાઝજા ભાગના વયરાને વૃક્ષો વાવાનો બહુ શોખ છે ગાંડ ગાર્ડનિંગ નો, તો સાંજે અમે બધા ભેગા થઈએ. અને પછી ક્યાંક જગ્યા હોય ત્યાં ખાડો ખોદીએ અને વૃક્ષ વાવીએ એવી રીતે ધીમે ધીમે કરતા ઓ કલ્પના નો આવે એવી રીતે અમે બધું એટલું બધું ઝાઝા ભાગ નો હરિયાળો બનાવી દીધો છે ને કે અમારી આખી સોસાયટી લીલી જમ થઈ ગઈ એવી રીતે કોઈ માણસને અ કવિ સંમેલન નો શોખ હોય તો કવિ સંમેલન કવિ કા ગાવાનો શોખ હોય કવિતા લખવાનો શોખ હોય તો એ કવિ સ સંમેલનમાં જાય તો એને ત્યાં પોતાને ગમતું ગ્રુપે મળી જાય જાયને ધીમે ધીમે એમની પસંદગી ના માણસો એને મળી જાય એવી રીતે શોખ હોવો ખુબ જ જરૂરી છે સાચી વાત છે તમારી તમારું શું કેવું છે બેન
હા હું પણ એમ જ કહુ છું
હ એવીજ રીતે
મોંઘા શોખ હોય એ જરૂરી નથી ઘણા ને એવો એકદમ સાદા શોખ હોય ઘણા ને બોહ મોંઘા મોંઘા શોખ હોય મેં જોયું છે કે ઘણાને શોપિંગ કરવાનો શોખ હોય તો શોપિંગ કરવા જાય તો ના મને તો ભારે કપડા જ ગમે હ મારે તો સ કપડા નો ગમે મારે તો આટલું જ લેવું છે પાંચ હજાર થી નીચેના કપડાં મને નો ગમે તો એવું નો હોય માણસને પોસાવવું પણ જોઈએ રોજિંદી જીવન માંથી તમે ફ્રેશ થઈ જાઓ એવું પણ હોય તો ઘણા ને એકદમ સાદા શોખ હોય કોક સંગીત સાંભળી ને એકદમ ફ્રેશ થઈ જાય કોક એકદમ સેજાટો મારે ઘણા સાયકલિંગ કરવા જાય તો ફ્રી થઈ જાય એવું બધું હોય અને શોખ થી જીવનમાં ખાલી છોક ખાતર છોક રાખે એવું નથી ઘણી વાર શોખ થી માણસને જીવનમાં ફાયદો પણ થાય જો હું મારી જાત કરું ને તો મને કયા કયા શોખ ખબર છે ભાઈ મને તો પુસ્તકો વાંચવાનો બહ શોખ છે ફરવાનો શોખ છે મને ફોટોગ્રાફી પણ ખુબ ગમે છે તો હું ઘણી વાર ફોનમાં પણ ફોટોગ્રાફી કરતી હોઉં છું મારી પાસે મોટો કેમેરો પણ છે મારા પપ્પાનોો જ છે તો એમાંથી હું ફોટોગ્રાફી કરું તો એમાંય મને ખુબ આનંદ આવે તો તમે વિચાર કરો બેનામાં શું જોઈએ દરેક શહેરમાં પુસ્તકાલય લાઈબ્રેરી તો હોય ત્યાજઈને તમારે પુસ્તકો લઈ લેવાના ને વાંચવાના આમાં કાઈ ઓઘરું કામ નથી ને એવું કઈ ખર્ચાનો શોખ પણ નથી ચાલો આપણને એમ થઇ જાય કે ફરવા હરવા ફરવાવામાં કદાચ ખર્ચો થઈ જાય પણ હવે હરવા ફરવા તો કયો માણસ નથી જતો દરેક ઉનાળા અને શિયાળા વેકેશનમાં બધા ફરવા જતા જ હોય તો તમે નજીકની જગ્યાએ કક ફરવા જઓ સાથે બધા તમારા ફેમિલી મેમ્બર્સ લઈ જાઓ ત્યાં નાસ્તો કરો હરોફરો ફોટા પાડો તો આ શું કેવો કોઈ મોંઘ ન હોય શકે દરેક લોકો લગભગ હરવા ફરવા ઉપર ખર્ચો કરતા જ હોય તો એ એ પણ છે અને મને ફોટોગ્રાફીની વાત કરું તો ફોટોગ્રાફી માં હું મોટા ભાગે નેચરની ફોટોગ્રાફી કરું અ પ્રાણીઓ છે પક્ષીઓ છે તો એનો શું ફાયદો થાય કે રાણી પક્ષીને જોઈને છે ને તમારા મગજમાં નીચતની વચ્ચે રહેવાનો પણ ફાયદો મળે ને તમાર મગજ એકદમ શાંત થઈ જાય કારણ કે નેચર ને તમે જઓ ને પ્રાણી પક્ષી હરિયાળુ વાતાવરણ ફૂલ છોડ પર્વતો નદીઓ આ બધાને તમે જવઓ ને તો તમારું મન એકદમ શાંત અને ફ્રેશ થઈ જાય અને શોખ ના કારણે જયારે માણસ નું મગજ એકદમ ફ્રેશ થાય ને ત્યારે ફરી થી આમ કેવાય ને કે એનું મન તરત તાજા થઈ જાય અને એને ઘણી વાર આપ કંટાળ આવતો હોય કે હવે શું રોજક નું એક કામ કરવાનું પુરુષોને એમ થાય બહાર જઈને કમાવાનું પછી ઘરે આવવાનું સ્ત્રીને એમ થાય રસોઈ કરવાનું ઘર ચોખ્ખું કરવાનું આમાં કઈ નવીનતા ખરી તો ઈ આ શોખને લીધે નવીનતા હોય અને ઘણા તો પોતાના શોખ ને જ પોતાનો ધંધો કે બિઝનેસ કે કેહેવાય ને કે આમ પોતાનું ફ્યુચર જ પોતાના શોખને બનાવે. ઘણા છોકરાઓને ક્રિકેટ રમવાનો શોખ હોય. તો આજે સત સચિન તેંદુલકર છે ને આ તો એ બધા ક્રિકેટના શોખ માંથી જી ઇ લોકો ત્યાંઆ મુકામે પહોચ્યા છે. તો એવું નથી કે શોખ ખરાબ છે. કે શોખ ખામ છે. શોખ ને તમે તમારું ભવિષ્ય પણ બનાવી શકો છો. બરોબર ને બેન તમારે શું કેવું છે?
સાચી વાત છે બેન. જો શોખ ના કારણે ખેતો એ ગુમ છે માનવી ને મનની વિશાળતા શોખ વગર નો માનવી ઉદાસ રહે છે. સાચી વાત ને લોકોમાં હળતો ભળતો ઓછો હોય છે. પણ શોખ પૂરો કરનાર આનંદમાં રહે છે. તમે જોઓ આપડ ધારો કે કોઈને મૂવી જોવા જવાનો શોખ હોય બરોબર. તો એને આખો દિવસ મનમાં એમ થાય કે ચલો હું સાંજે ફટાફટ કામ કરી નાખીશ. અને હું રાત્રે મુવી જોવા જઈશ અથવા સાજે જે તો એને દિવસ દરમિયાન જે કામ કરવાનું હોય છે ને રૂટન કામ. એમાં એને ઉત્સાહ રહે છે. ઈ શેના લીધે શોખ ના લીધે. એટલે તમારી સાવ સાચી વાત છે. શોખ તો માણસ માં હોવ જ જોએ અને હું એમ માનું છું કે કોઈ માણસ ને કોઈ ભગવાન ને સંગીતનો, વૃક્ષ વાવવાનો કે રસોઈનો, ભરત કામનો એવો શોખ હોય એ એને હું ગોડ ગિફ્ટ માનું છું. કારણ કે માન માણસ ને કેવું થાય અમુક સમયે વૃદ્ધાવસ્થામાં ક્યારેક ઘણા બધા સાથ તો આપતા હોય પણ ક્યારેક એને એકલતાય લાગે. તો એને પોતાનો શોખ હોય તો એ બેઠા બેઠા વાંચી શકે. કે પિચર નો શોખ હોય તો એ એ બેઠા બેઠા જોવે તો એને એકલું ન લાગે વૃદ્ધ હોય એથી એ જાજો સમય બાર ન જઈ શકે. મને ભરત કામ નો ખુબ શોખ છે. ભરવું મને બહુ ગમે છે. એવી જ રીતે હું એવું માનું છું, કે દરેક મા - બાપે પોતાનું બાળક નાનું હોય ને ત્યારે એનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. કે એનો શું શોખ છે. તો એનેથી એને મોટાથીને ઘણો ફાયદો થાય મારી દીકરીને છે ને વાંચવાનો ખુબ શોખ છે. તો અમે એને નાનપણથી જે વસ્તુ ન ઓબ્ઝર્વેશન કરું એટલે એને અત્યારે એ વસ્તુ ક્યારેક એ એકલી હોય ને તો એ એના પુસ્તકો લઈને બેસી જાય. અને એને એટલી બધી એનેતી શાંતિ મળે છે ને. એટલે શોખ છે ને ખરેખર હું ફરી ઈ વાત એ બોલીસ કે ગોડ ગિફ્ટ છે. સાચી વાત ને બેન?
હા અને મેં તો ઘણી છોકરીઓ એવી જોઈ છે કે સમાજ આને ખરાબ માને છે ઘણા વડીલો કે બહુ ફોનનો ઉપયોગ ન કરાય આમ ન કરાય તેમનો કરાય પણ ઘણી છોકરીઓને છે ને રીલ્સનો બહ શોખ હોય લોકોને મ્યુઝિક પછી ઇફેક્ટ અને આ બધું એડિટિંગ કરી કરીને રીલ્સ બનાવી રીલ્સ મુકવી. બહુ ગમે એ રોજીિંદના જીવનમાં જે કરતા હોય એ જ બધું રીલ્સ બના બનાવીને મૂકે. ને હવે તો જમાનો ડિજિટલ થઈ ગયો છે, ને એટલે હવે તો ઘણા બધા યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક છે. આવા બધામાં પોસ્ટ મૂકી મૂકીને રીલ્સ બનાવી બનાવીને. કમાણી કરે છે. જેવી તેવી નહીં હો પછી હજારો હજારો લાખોની કમાણી કરે છે. તો તમારું શોખ એવો ઠોસ હોવો જોઈએ. એવું જ નહી કે તમે શોખ ખાતર શોખ પણ જો તમારે શોખ ખ તમારું ભવિષ્ય બનાવવું હોય ને તો શોખ ખાત અ શોખ તો તમારે કરવાનો તે પણ સાથે સાથે એમાં તમારે પકડ પણ લાવવી પડે તમને હાલો હું એ મેં તમને કી કે ઘણી છોકરીઓને રીલ્સ બનાવી ગમતી હોય છે તો પછી જેવી તેવી રીલ્સ ન હોવી જોઈએ પછી તમારો શોખ છે તો તેમાં ઊંડા ઉતરો એને આમ સરસ બનાવો કેમ ઓલો તલવારને ધાર દઈને તલવારને એકદમ સરસ બનાવે એમ પણ તમારા શોખને તમે ધાર દો એને સારી રીતે વિકસાવો એક શોખ એવો રાખો કે હાલો ચલો કઈ નોકરી ના મળે કઈ જોબ ના મળે તો ઈ શોખ ના આધારે તમે તમારો કરિયર પણ બનાવી શકો છો સાચી વાત ને બેન ચાલો હવે મારા છે ને મારી દીકરીને ભણવામાં મદદ કરવાાવવાની છે એટલે હું તમારી સાથે પછી વાત કરીશ આવજો
આવજ